હલો
કેમ છો
બસ અમે એકદમ મજામાં તમ બોલો
બસ સારું છે એટ કામકાજ ની દોર ધામ માં બ પાંચ મિનિટ આરામ કરો બેઠા
બરોબર આજે નૈના મેડમ હણા ગ્રામ્ય અને શહેર જીવનની તુલના એ ટોપિક પર તમારી સાથે વાત કરવા માંગુ છું
હમ બઉ સરસ સાથે પસંદ કરે છે આ ફાસ લાઈફ અને ગામડાનું સાજ કરીરી જીવન અને પહેલાની જૂની યાદો કે આપણે પહેલા કેવી રીતે મોટા થયા કેવી બધી સગવડો ત્યાં તે હવે જેમ જેમ ટેકનોલોજી વધી થી જાય છે એમ એમ લોકો શહેરી વિકાસમાં આવતા જાય છે અને એમના કામો વધતા જાય છે
બર છે એના ગામડા અને શહેરી જીવન એવી વસ્તુ છે કે બંનેને જ જીવનની આપણે સરખામણી કરીએ તો પહેલાંના જમાનામાં તમે જોશો કે એમાં કંઈ ટેકનોલોજી કે કંઈ હતી નહીં તો જે બધા ગામડાના લોકો હતા જેમ જીવ ત હમણાં દાદા પર દાદા લાાઈટ મોબાઈલ ટીવી ફોન વાહનો કે કંઈ નહોતું પહેલાના સમયમાં જોશો તો એમને જે બધી સુવિધા નથીતી તેના કારણે એમને કામને એ બધું ખૂબ થતું હતું એના તેમનું શરીર સ્વાસ્થ્ય બી સારું રહેતું હતું ને તમે આજના હમણાં શહેરના વિસ્તારમાં જશો તો બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે તેના કારણે જોશો કે લોકોને કામ કરવા કંઈ ગમતા નથી તેના કારણે જીમ જોવું પડે છે યોગા કસરત કરવા પડે શરીર સારું રાખવા માટે એટલે પેલા એ બધું ઓટોમેટિક કામથી જ બધું થઈ જતું તું
અને અત્યારે કેવું થયું છે શહેરી જીવનમાં કામ ગામડાના લોકો પણ કરે છે ના શેરી લ લોકો સંપર પોતાના મન ઉપર ટેન્શન એટલું લશે કે જાણે અમે કામ આટલું કરીએ છીએ આટલું કરીએ આમ તો એટલે કામ તો બહુ જ વધારે રહે છે કામ ગામના લોકો ભી કરે શહેરના લોકો ભી કરે છે ના લોકો કો ટેન્શન ગામના લોકો શાંતિથીઉ ઉડી પણ વેલા જાય છે એમને સ્વાસ્થ્ય પણ સારું હો છે શુદ્ધ ખોરાક શુદ્ધ આબોહવા મળે છે અનુ સર તંદુરસ્ત કામ પણ વધારે કરી શકે છે અને અહિયાં તો તમારે અહિયાં દૂર દૂર સુધી જવું પડે છે ત્યાં તો બળદ દ્વારામાંજ આવે એટલે ત પ્રદૂષણ ની વચ્ચે આ હવા પણ મળે છે તમને અને એ ફેશનેસ જે આવે ને આનંદ આ એનું કઈક અલગ જ હોય એમાંથી તમે ડબલ કામ કરી શકો છો અહિયાં તો તમે સવાર થી જ જાવ એટલે પ્રદુષણ બરલે તમે લો આજુબાજુ જ્યાં જુઓ ત્યાં સાધો ન સાધો એટલે પબ્લિક જ પબ્લિક દેખાય એટલે તમે ઓફિસે જતા પહેલા જ તો તમે એટલું થકી જાવ છે કે કામ કરવાની તમારે એનર્જી થવાથી થોડી ધીમી થઈ જાય છે અને તો કામ કરવાનું ગમતું ના હોય પ્લસ છતા બી કરવું પડે જોબમાં આપણે ન ફરીએ એટલે એવી રીતે એમના શરણે જઈને આપણે કામ કરવાનું હોય છે એટલે આપણ એક અઘરી વસ્તુ છે.
હા અને બીજી એક વાત કરવા માંગી કે હવે તમે શહેરમાં જે વાત કરી કે ઠેર ઠેર જગ્યાએ પ્રદુષણ એ બધું થઈ ગયું છે તો તમે જોશો કે લોકોના જીવન પર બી તેની ખૂબ ગંભીર અસર પડી છે તમે જોશો કે લોકોના આયુષ્ય ઘટી ગયા પછી નાની નાની બીપી સુુગર ડાયાબિટીસ આ બધું ખૂબ જ વધી જાય છે તેનું મુખ્ય કારણ તેની રહેણી કરની શહેરની વસતી જે લોકો વસે છે તેમનો ખોરાક છે તેમની કામ કાજ છે તેના પર બધું નિર્ભર કરતો હોય છે કારણ કે હવે તમે જોશો કે બધા ખોરાકથી લઈને બધામાં ડુપ્લિકેટ વસ્તુ નકલી કેમિકલ વાળું બધું આવી ગયું છે હાલના સમયમાં તમને શુદ્ધ વસ્તુ કે મળવી ખૂબ જ અઘરી છે. કારણ કે તમે અનાજથી લઈને કઈ બી જોશો ફળ ફ્રૂટ શાકભાજી બધું ઇન્જેક્શન મારીને ઉગાડાય છે જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે અને તેનાથી આપણને ઘણી બધી બીમારીઓ અને જે આપણને ખાવામાં જે પૂરતું પોષણ વિટામિન એ બધું મળવું જોઈએ હવે તે બધું કેમિકલને એ બધુંથી ઉગાડે છે જેના કારણે પૂરતા પ્રમાણમાં મળતું નથી અને શરીરમાં ઘણી બધી બીમારીઓ થાય છે ખોરાકની વાત કરું તો ખોરાકમાં તમને બધું નકલી મળે છે જેના કારણે લોકોને અંદર શરીરમાં ખૂબ જ તકલીફ પડે છે અને તમે શહેર ગામડાના લોકોનું ખોરાક જશો ત્યાં એકદમ શુદ્ધ જે લોકો રોતલોને ચટણીને એ બધું ખાતો હોય છે તેમને આ બધી તકલીફ કઈ થતી નથી કારણ કે ત્યાં બધું જે હોય છે પોતાનું જનાજ હોય પોતાનું જીવને એ બધુંય એ એકદમ શુદ્ધ જોવા મળે છે.
એક વાત ગામડાના ઉંમરલાયક લોકો હશે ને તો પણ નવરા નય રહશે એ કઈ ને કઈ કામ કર્યા હશે અને સવારથી દાંતણ ચાવતા ચાવતા એટલે એમના અત્યાર સુધી આટલી ઉમર બી થઈ હશે ને તો પણ એમના દાંત એટલા મજબૂત હશે કે બધુ તમે ચાવી શકશો ખાઈ પી શકશો કુદરતી વસ્તુ નો આનંદ તમે અને અહિયાં તો બધાને તમે જુઓ શહેરી વિસ્તારમાં ખાવા પીવાનું એવું કોલગેટને એનાથી બ્રશ કરવાનું એટલે દાંતનું પણ એવું ન કરવા તમારામાં જાય ને બધી મીઠા સજ જઘડા એટલે આ બધું કેમિકલ ના તે બધું નુકસાન કરે છે પણ એ પોતાની જાતને કેમે શહેરી વારા આમ ગામ ગામવાળા આવું એ બધું બરોબર છે પણ એ બધું ક્યાં એ પણ એક આતર પૂર્વક જ છે એને ગનતી નથી પણ આ લોકો પોતાની જાતને શહેરીજીવનમાં એટલે બો શુદ્ધ માનતા હો અને અમુક ગામડામાં શુદ્ધતા ચોખખાઈ ઓછી પણ હોય છે એ માનવામાં આવે છે પણ શહે શહેરોમાં પણ બધા ભણેલા ભણેલા હોવા છતાં ફ્લેટ લોકો જ્યા ત્યાં કચરો નાખે છે ફકી નાખે છે પાન ખાય ખાયને પિચકારી મસાલા ખાયને જ્યાં ત્યાં છે આ બધા ભલા હોવા છતાં એજુકેટેડ માણસો થઈને આવા કામ કરે પોતાના આજુબાજુ રહેતા વિસ્તારોમાં જ ગંદી કરે તો રોગ તો ઘરમાં જ પ્રવેશવાના છે માટે પોતાએ પણ ચોખાઈ રાખવી જરૂરી છે ને એજ્યુકેટેડ હોવાથી આટલું નોલેજ તો આપણી પાસે હોવું જ જોઈએ કે આપ ચુખાઈ રાખવી જરૂરી છે ભલે આપણી જગ્યા કામની છે કે નહી
કર હોય છે અને હું વાત કરીશ કે પહેલાના સમયમાં બધા લોકો ગામડામાં જોસતા હતા અને હવે તમે જોશો કે ધીરે ધીરે બધા ગામડામાંથી શહેર તરફ વળી રહ્યા છે જેના કારણે ગામડાઓ ખાલી થઈ રહે છે અને શહેર મા વસ્તી વધી રહી છે અને શહેરમાં તમે જોશો કે જે સુવિધા મળી રહી છે ગામડા કરતાં સારી એ મળી રહેશે જેના કારણે એટલી બધી શહેરમાં જગ્યા જોઈએ છે લોકો વસ્તી આવે છે જેના કારણે ઘર રહેઠાણ એના માટે માટે તમે જોશો કે ઠેરઠેવા વૃક્ષો કપાઈ રહયા છે જેના કારણે વસ્તીને જગ્યા તો મળી રહે છે પણ પૂરતો ઓક્સિજન પ્રદુષણ જે તમને દિવસે ને દિવસે વધે છે તેના કારણે ખૂબ જ ગંભીર અસર થાય છે અને તમે જોશો શહેરમાં તો એટલો ટ્રાફિક કેટલા વાહનો અવર જવર થતા હોય તેનું પ્રદૂષણ એટલું બધું હોય કે જેના કારણથી મનને શાંતિને મનને જે પ્રદૂષણ શુદ્ધ હવાને મલતી એ મલતી નથી અને તમે એનું ઊંધું તમે ગામ મણામાં જોશો કે ત્યાં વાહનો ના એટલા બધા હોતા નથી. બધા લોકો ચાલે કે બીજી કોઈ રીતે ટ્રાવેલ કરતા હોય છે જેના કારણે તેની આબોહવા વાતાવરણ તમે જોશો એકદમ શુદ્ધ ઓક્સિજન જે નહીં હશે ડાયક શરીર પર પડે છે અને ગામડાના લોકો મોટી મોટી ઉંમરના હોય તો બી એમને કોઈ બીમારી હોતી નથી એકદમ શુદ્ધ રીતે એમનું આયુષ્યબલ ખૂબ વધારે હોય છે એટલે તમે જોશો કે જે શરીર સ્વાસ્થ્યની વાત કરો તો એમાં ગામ ને લોકો ખુબ આગળ હોય છે.
અને ગામડામાં એક ગેરફાયદો એ છે કે જારે ગાય ફેસને ચરાવા માટે લઈ જાય છે ત્યારે થોડુંક દૂર હોય છે તો રસ્તામાં જતા જતા એ લોકો પેશાબ પણ કરે છે અ પોટી પણ કરે છે એટલે એ ગંદકી પણ થાય છે એ સાફ કોણ કરે કોઈ નહી છાણ એમને એટલોગમાં આવે છે. પેશાબ તો સુકાઈ જશે પણ જો છાણ લેવામાં પણ નહીં આવે તો બધું ગંદકી થશે એની વાસ મારશે એ બધું નિકાલ કરવો બી જરૂરી છે હવે પ્રાણી કે પ્રાણી તો સમજતું નથી કે એને ક્યાં છી કરવા જવું છે પી કરવા જોવ એટલે રસ્તામાં આ ગંદકી કરતા જાય છે આપણને નુકસાન કરે છે અને જ્યાં રસ્તામાં જ્યાં ત્યાં ફસલું ફોકેલો દૂધવું ખાય છે તો આપડ કોઈ ગમે તા દૂધ આપે તો પણ આપણને માન આવે છે આપણે સાચવીએ છેએ છતાં પણ કદાચ કોઈક ભૂલ ચૂક થઈ જાય તો આનો આપણે નુકસાન થાય છે અને શહેરમાં પણ હવે તો નરેન્દ્ર મોદી એ ઘેર ઘેર બે બે ડસ્ટબિન એકમાં સૂકો કચરો એકમાં ભીનો કચરો રોજ સવારે ગાડી કચરો લેવા આવે છે ત્યાં આપણે નીચે નાખી દઈએ ત્યાંથી એ ગાડીમાંથી ભરીને લઈ જાય છે એટલે નીચે પણ એટલું ચોખ્ખું રહે છે ને આપણા ઘર આગળ બી ઘર આગળ બી ડસ્ટબિનમાં નાખવાથી આપણે જ્યાં તા કચરો નાખવો નથી પોતો છતાં પણ કેટલાક લોકો અજાગ્રત છે. કે જ્યાં ત્યાં કચરો નાખો કોણ જોવાનું છે હું એકલો નાખીશ તો શું ફેર પડી જશે એવું બધા જ વિચારે તો પેલુ પાણીમાં બધા દૂધના બદલે પાણી જ નાખે છે તો દૂધ ક્યાંથી દેખા બધા એક જ વિચાર સરખો આવે છે એવી જ રીતે આપણે આપણી પોતાની જાતને સુધારવાની જરૂર છે બધા એવું વિચારશે કે હું મારું કરું બીજા કોઈનું મારે જોવું નથી હું હું ચોખ્ખાઈ રાખું બધા એવું વિચારશે કે ચોમાસામાં તો બહુ જ સાચું જોઈ મચ્છરને દાની હાત એ બધું ટાઈ ફોનેર એ બધા રોગો થાય છે એટલે મચ્છર ના થાય એના માટે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે.
હા ટોપિક એવ છે શહેર અને ગ્રામ્ય જીવનની તુલના શહેરના લોકો પોતાને આમ સારી વિચારને કે અમે અમને બધી ખબર પડે એવું એ માનતા હોય છે પણ એ લોકોની આ મોટી ભૂલ છે કારણ કે ઘણી બધી બાબતોમાં ગામડા વળે એમનેથી આગળ છે છેલ્લે તો આ ટોપિક પર જેટલી વાત કરીએ એટલી ઓછી છે કારણ કે સમયની મર્યાદા હોવાથી આ ટોપિક પર તમારી સાથે વાત કરવામાં ખૂબ આનંદ આવ્યો આપણી પાસેથી નવી નવી જાણકારી મળી આપણે બીજા કોઈ ટોપિક સાથે મલી શું
આવજો બાય હા.